કેમ છો? મજામાં.
બસ મજામાં ચાલો ભેડ ખાવા માટે.
અરે જમાનું તો શું કવ હવે ભેડ ને એજ વિચારતી હતી એમાં થયું કે હું જમ જમ જમવા જ જતી ત વિચારતી હતી પણ પછી એટલામાં મેં કીધું લાવો પેલા જોઈ લઈએ શું કરે છે શું નહી બધા એટલા માટે મેં જસ્ટ ફોન કર્યો.
લે થોડું જલ્દી અને.
બરાબર, બરાબર. હા એટલે અ ચાલી જાય બે જણા હોઈએ તો કેટલી વાર લાગે. અ મારે. તો. અમારે અમારે. અમારે હું વિચારું છું શું બનાવું એમ કઈક અ કઈક સારું એવું જલ્દી બની જાય અને ખાવામાં મજા આવે એ ક બનાય એવું વિચારું છું. એટલે.
બરાબર છે તમે ભીડ કેવી રીતે બનાવ છો?
આમ મમે તો મમરા વઘારી ને પછી એજ ડુંગળી ટામેટા. અમારા બટાકા બહુ ઓછા નાખે બધી જગ્યાએ અમુ જગ્યાએ એ નાખે છે એવું નહીં બટાકાનો ટગડો બટો ઓછો હોય. જયારે આમ સાદી રીતે બનાવતા હોય. ત્યારે ડુંગળી બટાકા સમારીને પછી જે આપડા જે સામાન્ય મસાલા હોય. એ બધા મસાલા કર દઈએ અમુક વાર ટામેટા નો સોસ નાખી દઈએ. અથવા તો ટમેટાની સોસ ના હોય તો મીઠી ચટણી.
હું તો અત્યારે જોન મીઠી ચટણી બનાવું છું તીખી ચટણી બનાવુ. છુ ગ્રીન ચટ ની બનાવું છું ઉપરથી અમારા છે ને ઘરનાને બધા જ ફરસાણ જોઈએ અંદર એટલે કે સેવ મમરા બાર થી લાવશું ચવાણું ચણાની દાળ ઘની સેવ, સિંગ ભુજિયા આ બધું નાખીશું. અને એની પર ત્રણ એવું ચટણી અને પાછું સેવ અને ડુંગળી ટામેટા અને બટેકાને કાચી કેરી ના તો સીઝન છે ને એટલે કા ચી કેરી. અને મસાલો થોડો કરીશું.
હમ્મ બરાબર.
તો જોકે ભેડ પણ બનાવ્યું અમારા માટે તો અઘરી છે કે આટલી બધું પ્લાનિંગ કરીને ચાલવાનું. હોને.
હમ, પણ મેં તમારા ઘરે આવેલું હું તમારા ઘરે બધું જ આમ પ્રોપર જે છે એ પદ્ધતિથી બને છે એટલું મને ખબર છે, નાનામાં નાની વસ્તુ બી સરબત બી તમે લોકો તો પ્રોપર અમાર તો અહંયા ખાંડ જે, ખાંડ હોય એ ઠું હોય, પાણી ઠંડુ બસ એટલું જ, તમારે તો શરબત પણ આમ પ્રોપર એકદમ પદ્ધતિથી બને છે, અને બધું નાખીને બને છે એટલું મને ખબર છે તમારા ઘરનું. નાનામા નાની વસ્તુ બી તમે તો આમ કમ્પ્લીટ બનાવો.
હ વખતે જસરરબત નો મસાલો બનાય ને ત્યારે કે, પેલીને ગરમી સીઝન છેને તો ક ભૂખલાાગી હોય કે ઠંડક ના હોય ને ત મસાલો નાખ્યે તો રેડી થઇ જાય તો, એને કામ લાગશે, તો આ વખત તમે આને તને યાદ કરાવજો બનાવી દઈશુ. બા
આ આપડે છેને હવે કામ કરવાનું છે આપડે છે ને તમારું ફૂડ બ્રાન્ડ ખોલી લેવાનું છે તમારી કે જેયાં છે ને બધું આમ, બધી આઈટમો મળતી હોય.
તો અમે કંઈ વિચાર જ નહી કરતાં બ્રાન્ડ બનાવવા માટે, સોપ નો
પણ હું તયાં અહીં વિદ્યાનગર માં આવું તો ને એમાં થાય છે એવું કે, મારું એ જેને સાઈડ નું જે કામ કરવાનું છે, ને એમાં જ હું ફસાયેલું છું વિચારે વિચારીને જેટલા લોકો લોકો ના મેં વિકલ્પો શું કેહેવાય જેટલા વિકલ્પો વધારું છું ને કે જેટલા લોકો જોડે વાત કરું છું, એ બધા કઈ ને કઈ કઈ ને કઈ અમુક આમ બોલે છે અમુક આમ બોલે છે, તો એટલા માટે હું જ પોતે મૂઝવણમાં છું કે, શરૂ કરવાનું છે કે નથુ કરવાનું કારણ કે એ વખત જો એમાં પડી ગયા ને તો પછી બીજા બધા જે મારા જે ભણવાનું છે કે જે બીજું બધું છે ને એમાં કદાચ મેં, ઉથલાઈ જઉં તો પછી મારે લોચાવાગે એમ છે, એટલે ઘણું બધું વિચારીને બધું ચાલુ કરવાનું છે, એટલે
બરાબર છે.
એવું છે એમને. પણ હું તો કહ છું કે એના કરતા વધારે મને તમારા ઘરનું જે મને પસંદ છે લાગે છે કે ચાલશે, એ છે આજ બધું તમારા મરી મસાલા અને તમે જે આમ તૈયાર બધું જે કરો છો ને, એજ જો હું તમને શું કેવાય તમને ગ્રાહક મળી જાય ને તો પણ તમારુ બઉુ ચાલે એમ છે મને એ તો લાગે છે.
પણ ફૂડ સ્ટોલ છે ને મારે ના તે ખોલો મારે ઘરે થી થાય ને એવું કરવું છે, કારણ કે લોંગ ટર્મ પ્લાનિંગ મા એની નથી ને તમને જાણું તો છું.
હમમ બરાબર સમજાયું સમજાયું. કંઈ નહી તો આપણેે એ પ્રમાણે ન કંઈક વિચારીશું, પણ જમવાનું તો તમારા ઘરના શું કેવાય મેં આવતી જઉં છું એટલે ખબર છે. આલુ પરોઠાથી માંડીને, છોલે ચણા મને તો વચ્ચે તો એની પણ યાદ આવી હતી બહુ. સાની? અમે બચ્ચ્યાં એક કઢી જે હા કઢી. એટલી મસ્ત એ મેં એ દિવસે આવીને ખાધી હતી ને, ત્યાંની મને યાદ છે કે કઢી ખીચડી ખાવી છે કઢી ખીચડી ખાવી છે કઈ નહી એમ.
આવો થોડી રોકાવ?
હા હવે તો આવું એવું જ વિચારું છું કે આ અને હ તો અત્યારે તો સીઝન છે બધી વસ્તુઓની. અઅ બે ત્રણ દિવસ પેલા મારે તો અહિયાં એ આવ્યું હતું ગુંદા, પણ એનું શાક કેવી રીતના બનાવવાનું એ પણ મન નથી ખબર અથાણું કેવી રીતના બનાવાનું એ પણ મન નઈ ખબર.
ગુડા લઈ રાખ છો.
હમ.
અથાડો તો એકદમ ઈઝી છે. એ હું તમને શીખવાડડી દઈશ, કશું જ નહી કરવાનું હું તમને કહું ને મસાલો બહાર થી લઈ આવજો, કાચી કેરીને કાપી કટકા કરીને દસ મિનિટ માટે મીઠા ના પાણી પલળ દે. એટલે એનું ખાટું એક્સ પાણી હોય ને એ વધારે નીકળી જાય, એટલે બહુ જ અતિશય ખાટું ના બને. કટકા કરી મીઠામાં પાણીમાં બોળે પલાલા મસરી દેવાના થોડી વાારીને પાણી છોડી દેશે પછી ને નીચોડી દેવાનું.
પણ ગુંદાના ગુંદામાં પણ કેરી જોઈએ?
હા એને થોડું ખાટું કરવાનું અથાણા હોય.
બરાબર સમજાઈ ગયું છે એમ.
ધોવાના અને અને ગુંદાને ફોડીને એનો ઠળીઓ કાઢવાની, રીત જ અલગ છે ઘણા લોકો ઠળીયો નથી કાઢતા પણ મને તો નહી ગમતી ચીકણું પછી બહુ જ ે એટલે અમે તો ગુંદાને ફોડીને એની અંદરનો ઠળિયો કાઢી લઈએ, એ પછી એની અંદર અથાણા નો મસાલો ભર દઈએ.
બરાબર. બહ સારા ગુંદા એમ અત્યારે તો, હ.
કે કરવા જેવું છે તો કર હું અહીંથી જ કર દઈશ.
બરાબર હો હો. ભાવ એવું. તને મેં આજ સુધી બહ ટ્રાય નહી કર્યા હા એક વાર એક બે વાર ખાધેલા છે.
હમ અત્ય્યારે તો અમારે કયડા નું અથણું બનાવ છે.
કયડા તો મને ખા તમારા ઘેર ખાધા છે ને બોવ ભાવે છે એ બી મે તો. બરાબર ને પછી પેલા મર ચા પણ.
મરચાં હવે નહીં કરતા કારણ કે એવા મરચાં મોડા નહી આવતા.
બરાબર એમાં બી સ્પેશિયલ મરચાં જોઈ એવું.
વઢવાણી જોઈએ મોડા મરચા. જે લાગે પતલા પણ હોય મોળા.
હમ્મ બરાબર સમજાઈ ગયું સમજાઈ ગયું હા કેટલું બધું વિચારે ને આપણને એવું લાગે કે અથાણું પણ બનાવતા બનાવવામાં બી કેટલું દિમાગ લગાવવાનું હોય અને. બના પછું.
એક ઘરમાં રહો. એ ઘરમાં બધાની અલગ અલગ કેને કે ત્રમ ઈચ્છા પ્રમાણે અલગ અલગ બનાવાનું અને પાછું એવું બનાવ કે બધાને ભાવે પણ.
હમ બરાબર છે સમજાઈ ગયું, અને અ અમુક જે પ્રોપર પદ્ધતિ હોય ને એજ રીતે તમારે બનાવવું પડે નહી તો અમુક વાર તો બગડી જાય છે પાછું એવું થાય છે.
હા ઘણા લોકોને એવું થાય છે કે આપડે તો તડકા છાયડા નો છૂંદો કર ને, લોકો તો ડાયરેક્ટ એને ખાંડની ચાસણી બનાવીને સુંન આપતા હોય છે ઘણા. તો પછી એ ડાયાબિટીક કરે.
અ ડાયાબિટીસ પેલું આપડે શું કઈ નઈ કરીએ અને આવી રીતના કરે એમાં શું ડાયાબિટી.
ના શું કઈ ના આ કરે આપણેે જે કરી ને એ નેચરલ, સૂર્ય ત ના તડકામાં આપણે એને જ ખાંડને ઓગળવા દઈએ.
બરાબર.
એટલે કે એનું જે ખાંડ છે ને એ સંપૂર્ણ રીતે તૂટે.
ઓહ બરા
અને એની અંદર કેરી જે છીણ નાખેલી ખટાસ એ ખટાસ અને ગળ પણ સરખી માત્રામાં હોય, એ ધીમે ધીમે તડકામાં ખટાસ પણ છોડે અને પેલું ખાંડ જે છે રસ માં કન્વર્ટ થાય, તે માપ રે. પેલું રસમાં ચાચણી ના ખો ને એ ચાસણી ન સ્ટ્રકચર જ એટું હાર્ડ હોય કે એની અંદર ખટશ ભળે જ નહી, એટલે તમે ખાવ ને તો તમને એવું લાગે કે કંઈક તમે ગુલાબજામુન ચાસણી પીવો છો.
હમ બરાબર. સમજાઈ ગયું. જઇવા.
અને એમાં ચાસણી વધારે ખાંડ છે.
અચ્છા એવું છે.
પાણી નાખેલું હોય ચાસણી બનાવા માટે થોડું ઘણું તો. એટલે એ લોંગ ટાઈમે બ બગળી જાય પેલું કેવું કે પાણી નહી નાખવાનું એ જે કેરી પાણી છોડે એ પાણીમાં જ ખાંડ જાતે ઓગળે.
બરાબર સમજાયું.
આ ઓથેન્ટિક કેવાય.
હા બરાબર સમજાય ગયું એક જે પરંપરાગત રીતે જે બનતું હોય એવી રીતે. પેલું તો. શહેરના લોકો જો કે એવું મોસ્ટ ઓફ કરતા હોય છે કારણ કે એમ પાસે ટાઈમ ના હોય ને હા એકદમ સરળ રીતે થઈ જાય ને. લે. એવું છે. બરાબર. કઈ નઈ હું તયી આવું એટલે મને શીખવાડજો. બરાબર અને પછી એવું હશે શે તો મેં ત્યાં શીખી લઈશ પછી ઘેરાઈ આઈ એવું હશે તો તમને જ અહયા લઈ આઈશ.
મારે આવું છે જુઓ ને. એક વાર તમે આવો મારા મમ્મી ને કો કે લઈ જશોને મૂકી જશો તો આવા દતો.
હા એ તો હ એમને જબરજસ્તી ઉઠાવને લઇ જવું પડે ત્યારે.
સારું ચલો બનાયલો જમવાનું હું પણ બના લઉ.